તો એ.
હલો બોલો.
હા તો હું તો ખેતી વિશે વાત કરવી હતી મારે એટલે એ મારે ઘણી બધી હું ખેતી કરું છું મારે જે ખેતી તમે પણ કરતા હશો પણ હું એ કરું છું ઘણા લોકો ખેતી કરતા હોય છે ખેતી માંથી ઘણું બધો પ્રોફિટ પણ કમાતા હશે તમે જોતા હશો કે આજકાલમાં જે ખેડૂતોને જે ઘણી રીતે લૂંટાતા હોય છે જે ખરી રીતે ભાવ નથી મળતા જે અમુક તો ગ્રાહકો ગ્રાહકો ને જે સુરક્ષા પણ નથી થતી જે ગ્રાહક ખૂબ ખરાબ રીતે લૂંટાતા હોય છે જે ખેડૂતોને પણ ઘણું નુકસાન થતું હોય છે એ હું એવું કહેવા માગ કે જે જે રીતે ખેતી થવી જોઈએ તે રીતે આપણા ભારતમાં ખેતી થતી નથી જે ખેડૂતોને પ્રોત્સાહન પણ મળતું નથી જે રીતે હું પશુપાલન કરું છું ખેતી કરું છું એટલે મને જે મારું ઘર જે ચાલુ જાય કારણ કે મારે ખુબ જ મોટી જમીન છે મારે જે સો વીઘા જમીન છે તેમાં મે પચાસી પચાસ વીઘામાં મેં મગફળી વાલી છે એટલે મારે કોને તો પચાસ વીઘા જમીન માં પાંચ બોર છે કારણ કે દસ દસ વિઘાના મેં પાંચ ભાગ પાડેલા છે એક દસ વઘામાં મેં એક બોર છે દસ વીઘામાં એક બોર એટલે પાંચ વિીઘામાં કુલ પાંચ બોરો છે એટ મગફળી માટે ખાલી હું દર ફેર તેમાં ચોમાસા અને ઉનાળામાં મગફાળી વાવું અને શિયાળામાં જે આપણે શિયાળાની સીઝન માં બટાકા વાવું એટલે એમાં કેવું કે ખબર કે હું જે મારે કામ કરનારા જે હું જમીનમાં વાવતો નથી એટલે હું ઉથડ કે જે ભાગીદાર ને આપી દઉં એટલે એમાં કેવું કે માની મારે દસ દસ દસ વઘાના એમ પાંચ ભાગ પાડેલા છે તો પેલા ભાગમાં જે એમાં એક ભાગમાં મારે કુલ એક વ્યક્તિ કામ કરવાનો એટલે કે માની મેં તમને આપી દસ વીઘા જમીન એટલે તમે તેના ભાગીદાર ત્રીજા ભાગે આપું પાંચમા ભાગે એટલે તમને મેં ત્રીજા ભાગે આપી તો ત્રણમાંથી પ ત્રીજો ભાગ મારો અને બે ભક તમારા એમાં પણ જે પા પાણીનો ભાગ પણ મને મળે પછી જે બીજો ભાગ પણ મને મળે એટલે કે બે ભાગ મારા આવે તમારો એક ભાગ આવે એવી રીતે હોય છે અને ખર્ચ ખર્ચામાં પણ ત્રીજો ભાગ તમારો અને મારો એક ભાગ હોય છે એવી રીતે જે ખેતી થતી હોય છે અમારા ગુજરાતમાં જે અલગ અલગ રીતે લોકો ખેતી કરતા હોય છે જે ભાગીદારી પ્રમાણે જેની વધુ જમીન હોય છે તે અને જે ઓછી જમીન એ પોતે જ વાવે છે કારણ કે બે ત્રણ વીઘામાં જમીનમાં ભાગીદાર ને આપીને કશું કમાવાનું હોતું નથી હું ખેતી પણ કરું છું જેમાં જે પછી પશુપાલન પણ કરતો હોઉં છું મારે એક ઇલેક્ટ્રોનિકની દુકાન પણ છે જેનાથી હું સારું એવું કમાઈ શકું છું ઇલેક્ટ્રોનિક દુકાન હું પણ હું ખાલી એક ઇલેક્ટ્રોનિક દુકાને બેસું છું બીજું જે ખેતી છે પશુપાલન છે એ મારા જે કામ વ્યક્તિઓ બધુ સંભાળે છે જેના કારણે મને ઘણો બધો ફાયદો થાય છે જે આગળ જે તમે ચિતા સાંભળ્યું હશે કે જે ખેતી કરું છું જેમાં હું જે જે વિશ બીજા વિશ્વ છે અ રજકાવા આવેલી છે. જે રજગા બાજરી વાવે છે તેમાં મેં જડો રજગા બાજરી વાવેલી છે. હવે રજ હા તો રજ હું તમને થોડી વધુ માહિતી આપલું પછી તમે. જણાવો કે તમારે શું કેવું છે એટલે. જે રજકા બાજરી મે આવે છે તેમાં રજકા બાજરી પણ સારું ઉત્પાદન થયું છે જેથી હું સારું બધું કમાઈ પણ શકું છું રાવાદી જે આવે છે તેમે એક નવું સારું ઉત્પાદન કર્યું છે જે તમે કદાક જાણ્યું હશે કે જે વીસ વીઘા જમીનમાં રચકાવાળતી હું જે વાવે છે તે હું ભસો માટે નથી વાપરલા વાવે કારણ કે હું તે વેચું છ જેમ નથી ખેડૂતો જે વેચતા રચકા બાજરી વાવીને. તણ ના પા તણ ના ભાવે એક. વીસ કિલો ના પાવે વેચતા હોય છે કે સો રૂપે વીસ કિલો એવી રીતે રજગ બાી વેચ. હ માર્કેટમાં તમે. જવાનું કે જ્યાં ગૌશાળામાં તમને રજગાવાજ વેચાતી જોવા મળશે અને. ખરીદતા પણ હોય છે એ લોકો જે મોટી મોટી મિલો હોય છે. ત્યાં એવું આવું બધી જે કતારોપ પણ થતી હોય છે. હવે હું તમે પણ ખેતી કરતા હશુ તો તમારી. ખેતી વિશે જણાવો ને કે તમે કઈ રીતે ખેતી કરો છો.
હા તની મને વાત સાચી કરી કે અમારી ખેતીની અંદર. એ પ્રમાણે ખેતી કરીએ છીએ કે જેથી કરીને અમે. પચીસ વીઘા જમીન રાખીએ છીએ પચીસ વીઘા જમીન રાખીએ છીએ એમાં પાંચ વીઘા પશુપાલન નું કરીએ છીએ. પાંચ જગ્યા પશુપાલન નું કરીએ છીએ પ્લસ અમે જે. વીસ વીઘા છે ને એની અંદર પાક નું ઉત્પાદન કરીએે છીએ. કે જેથી કરીને મને. વધુ પ્રમાણમાં પશુપાલનમાં પશુપાલનમાં મળે અને વધુ પ્રમાણમાં. ખેતીની અંદર મળે કે અમને એવું જેથી કરીને એમું કહ. એવી જ. અંદર અમે અમારી પોતાની જાગૃતિ આવેલી છે જે પેલડીની અંદર છે અને એક. દિશાની અંદર છે એ એગ્રોની અમારી. આ વિકાસ અગ્ર સેન્ટરનું નામ છે અને અમારે એવી અગ્રહોની અંદર. જે અમે પેલું જ અમે પેલું પોતે જ ટ્રાય કરીને અમે બીજે. સેલિંગ કરતા હોય છે સેલિંગ પ્રમાણે કરતા હોય છે કે અમે પોતાનું ટેસ્ટિંગ કરીએ. કેવું છે સારું છે કે નથી સારું. અને જે લોકોને જે પ એક. વિશ્વાસને એક ભરોસો લઈને આવતા હોઈ છીએ ને જેથી કરીને અમુ. સારી એવી ગુણવત્તા મળે ગુણવત્તા મળે એટલે અમે સારી. દ્રષ્ટ ના બેસે એટલે દ્રષ્ટ ના બેસે એટલે એમ. એક એવી બધા લોકો. જોવા આવતા હોય છે કે તવલ ભાઈ તમે કેવી દવા રાખો છો કેવી દવા નથી રાખતા. પછી મારે એમને. એક એડવર્ટાઈઝ આવીલી ને મારે સમજાવું પડે કે આ દવા તમારે આ કામ આવશે ને આ દવા. તમારા હરિકમાં આવશે જો તમે મગફાળી ની નિંદા મને નાખશો ને તો બિલકુલ. ુ નિંદમન બની જશે અને જેથી કરીને મગફળીનો પણ વિકાસ વધારો થશે. અને મૂળની અંદર પણ એના જાઝડા બે હશે અને જે ઉપર જે કાસચારો છે ને. એ બિલકુલ કાળો કરી નાખશે એ ઘાસ સારો બિલકુલ તમે પશુપાલન નાખશો. એટલે બિલકુલ મીઠો મીઠો હશે અને. દૂધે પણ વધુ પ્રમાણમાં કાઢશે અને જેને નીચેના ફફા બેસે છે ને. એ બિલકુલ વધુ પ્રમાણમાં બેસે અને મોટા મોટા ફૂલ છે અને અંદર. સિંગ ના દોરણા પણ બહ મોટા થશે એવી રીતે અમે એક એડવર્ટાઈઝ કરીને. દવા આપતા હોય છે જેથી કરીનેને પાસે એક. વિકાસ ની દવા વિકાસ ની દવા એટલે કે એની એક સ્પેશિલ વિકાસની દવા આવતી હોય છે. કે પેલા જે જંતુ નાશક ની દવા નાખીને ખોળની બાળી નાખીને પછી જે વિકાસ ની દવા ના. આવે છે એ ફક્ત ખાતર ની અંદર મિક્સ કરીન. જે પાવડર આવતો હોય છે ખાતર ની અંદર ડીએપી ની અંદર મિક્સ કરીને જો. ઓ ફવારામાં. આખો નને તો બિલકુલ એમાં વિકાસ એટલે હા બિલકુલ વિકાસ પકડી લે છે. વિકાસ એટલો પકડી લે છે કે, તમે શું વિકાસ ગાંડો થઈ જાય ને, એવો વિકાસ પકડી લે છે. કે અમુક અંદર ની જે એવા ફોફા બેહતા હોય છે કે જેમાં એકની જગ્યા છ છ સાત સાત ની દસ જેટલી સંખ્યા વધારી નાખતા હોય છે. જે એક સિંગ ના દોણા ન જો બીજ ઉ ગયો હોય એને વીસ થી પચ ડોકા જેવા મગફળી આવતું હોય છે. એના કારણે એની બે થી ત્રણ વીઘા બે થી ત્રણ બે થી ત્રણ ઘણી બેની સંખ્યા વધી જતી હોય છે જેમ કે પચીસ આવતી હોય તો એની જગ્યા દોઢસો થી બસો જેવી સંખ્યા વધી જતી જતી હોય છે. જેમ કે એમાં એક સંખ્યા એવી બધતી હોય છે કે હું તમને શું વાત કરું? કે એમાં એક પૂરેપૂરો વિકાસ કરે, એક શોષણ કરે, અને જો વરસાદ ન વાતાવરણ એવું હોય સારી મગફળી પાકી જાય. તો નીચે એક ભેજ વાળું વાતાવરણ રાખે ભેજ વાળું વાતાવરણ રાખે એટલે જમીન પોહોંચી રાખે. હ
હા
એટલે કીડાઓ બધા મરી જતા હોય છે દવા નાખીને અને જે શોષણ કરતું હોય છે. એ બિલકુલ એક પ્રકારનો એક નથી ખોળતું કે નથી ફક્ત એનો એક બીજ જ હોય છે. જે દોડો હોય છે. એનો જ ફક્ત એલે એના વિકાસ કરવાનું હોય છે એટલે બહુ પ્રમાણમાં આપણને મગફળી જોવા મળતી હોય છે. પ્રમાણમાં એટલે મળે છે કે હું તને શું વાત કરી શકું. એમાં અલગ અલગ દ્રષ્ટ ના એવી બી હશે કે.? જેથી કરીને જો તમે ફુવારા ની અંદર દવા આપો ને તો બિલકુલ સારી બેસે બિલકુલ સારી બેઠ્યા પછ એની અંદર એવું સારું પફોર્મન્સ જોવા મળે કે તમારી દવા સારી હતી ને બહ વિકાસ વાળી હતી. અને તમારા આજુબાજુના બધા ખેડૂત લોકો પણ તમારી જોડે મીટિંગ કરે.
બરોબર વાત સાચી હો તો તમારી વાત સાચ. થી તમારી એગ્રો પણ હશે તમે અલગ પ્રકારે વેપાર પણ કરતા હશો તમારી ખેતી પણ કરો છો પણ હું જે જે રીતે હું ખેતી કરું છું તેમાં હું પણ જે હાલમાં પેલા નથી લોકો ખેતી કરતા કે જેમાં જે પાણી છૂટું પાતા હો હતા જેને કારણે પાણીનો પણ બગાડ થતો. હવે હું અમે જે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરીએ છીએ. જેમાં અમે જે જે પાણી પાઇએ છીએ જે ટપક પદ્ધતિ જેને કુંવારા પદ્ધતિ આવેલી છે. તે રીતે પાણી પાાઈએ છીએ જેમાં જે ટપક પદ્ધતિ છે તેમાં અમે ઘણો બધોમાં પૈસા કમે છે એમ ઘણું બધું પ્રોફિટ થતું હોય છે કારણ કે જે પાણીના બગડે તમે જોતા હશો કે. આવતાના સમયમાં જે બિલ કેટલું આવતું હોય છે જેના કારણે ઘણું બધું નુકસાન થત હોય છે હવે જો પાણી નું બિલ ઓછું આવે તો આપણને ફાયદો થાય તો. એટલે હું એવું કહેવા મામાંગું કે તમારે બણે એટલી કઢા ઓછું જ વાપરવું જોઈએ જેના કારણે તમારે પાણીનુંું બિલ ઓછું આવે તેની લાંબા કળ ફાયદો થઈ શકે એટલે હવે અમે ખેતી તમારી એગ્રો પણ અમે જાણીએ છીએ. માહિતી મુલાકાત લઈશું તમારી એગ્રોની પણ. તે મગફળીની દવા પણ અમે તમારી ત્યાંથી લઈ જઈશું એક વખત. પણ તમે વાત કરી તે બરોબર છે કે તમે જે ખેડૂત અને સસ્તા ભાવે અને સારી રીતે ખેતી કરો છો તમે જે ટેસ્ટિંગ કરીને ખેડૂતોને દવા આપો છો તેના કારણે જે ખેડૂતોને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે અને આગલા લાંબા સમય સુધી પણ તેમને ઘણો બધો ફાયદો થાય એટલે હું એવું કેવા માગીશ કે તમે જે રીતે આવું કરતા જ નથી જેના કારણે ખેડૂતો જે બીજી જગ્યાએ છેતરાતા હોય છે તે છેતરાય નહીં અને આગળ ભવિષ્યમાંથી, સારી રીતે પ્રગતિ કરી જે પોતાનું ઉત્પાદન કરી શકે. અને હું પણ જે જે દૂધનું ઉત્પાદન કરું છું જે મારે ગેહુ કેશોદ જે એક તા છે હું અમે ઘરનું ઘી ખાઈએ છીએ તેના કારણે અમે રીતે તંદુરસ્ત હિતી પણ જળવાઈ રહે. અને અમે જે સારી રીતે અમારી માટે પોતાની ડેરી પણ છે. કારણ કે મારે રોજનું પચા હજાર લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે, તેથી મારે બહાર જવું પડતું નથી. તો એટલે હું તમન કહું તમે પણ ખેતી પશુપાલન કરતા હશો તો માહિતી આલો ન.
યાર તમે મને વાત કરી, એવું પશુપાલનની અંદર સારુંય પરફોર્મન્સ સારું જોવા મળે, જે પશુપાલનની આપડે કરીએને, તો ગાયો ભેસોની અંદર જો આપડે અંદાજીજ પચા ગાયો રાખે ને, તીસ જેવી ભેંસો રાખે તો બિલકુલ બે ટકાનું દૂધ જતું હશે તો, દસ હજાર લીટર દસ હજાર લીટર જેવું દૂધ જાય એટલે એની અંદર સારી આવક પ્રાપ્ત થાય. આવક પ્રાપ્ત થાય એટલે જે વધારો તો વધારે નથી આવતો પણ જે દૂધ વધારે જતું હોય છે એ ગામડાઓના જો આપડે ઠેલીના પરમાણે જો ભાવ ભાવએ વેચીએ ને તો પણ આવું બિલકુલ સારું એવું સસ્તું ને એવું બઉ અ મોઘા પણ પૈસા આપતા આપતા હોય છે. જેમ કે અમુક સિટીઓની અંદર ઘણા કેનવાળા હોય છે એ એસી એસી રૂપિએ લીટર દૂધ આપતા હોય છે કે જ્યાંથી કરીને એમનો આખો દિવસ ચાલી જાય. એસી રૂપયે દૂધ એટલે આપડ તમન્ન હું શું કહું, એટલો તો આપડા શંકરભાઈ ચૌધરી એ પણ એટલો વધારો નથી આપ તા, એમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળે કે જેથી કરીને આપડે ડેરીની અંદર ઘણી બધી લાગણી એવી હોય છે કે આપણે દૂધ તો ભરાવતા હોય છે પણ આપડે ઘણા ઘણા પચાસ પંચાવન રૂપિયે જતું હોય છે. સાહીઠ રૂપિયે નથી જતું હોતું જેથી કરીને એ છ સાત ટકા જેવો વધારો ફાળવે તો અઢાર જેવા ટકા જો વધ વધારો ફાળવે તો ઓન્લી ફોર એ નવ રૂપિયા જ થાય એનું કારણે નવ એવિયા તારણ ટકા ફાવે એટલે બસ ને લોકો એમ થાય કે અઢાર રૂપિયા ફાળવ્યો અઢાર રૂપિયા ફાળવ્યો એટલે આપડે ટકા પ્રમાણે જો આપણે માઈનસ કરીએ ને તો બિલકુલ છ સાત રપિયા જ જેવું થતું હોય છે, એનું કારણ એ છે કે જેથી કરીને આપડા વિસ્તારમાંથી લઈને બીજા વિસ્તારમાં સીટીવાળા વિસ્ સ્તારમાં વેચવા જઈએને તો બિલકુલ એસી એસી રૂપિયે લીટર દ દૂધ જતું હોય છે જેથી આપડુંયે સંતુલન જળવાઈ રહે અને લોકોનું સંતુલન જળવાઈ રહે. લોકોને બહાર જ માગવા ના જવું પડે અને એવી જ રીતે આપડે જો કામ કરીએ ને, તો બિલકુલ સારી મજા આવતી હોય છે. કે એમાં એક સારું એવું એક કાકા પાપડી નાખવામાં આવે તો બિલકુલ દૂધ વધારે કાઢે અને વધારે કાઢે એટલે એની આ આપડું ફૂલ આવક થઈ જાય. આવક થઈ જાય એટલે એમ